હલો.
હલો.
ચાલો એક કલ્પના કહીએ. જો તમને એક મહિના માટે દુનિયામાં કોઈ પણ એક નોકરી આજમ અજમાવાની તક મળે તો કઈ પસંદ કરશો?
. આ પ્રશ્ન તો ખુબ જ સારું છે કે જો મને એક મહિના માટે દુનિયામાં કોઈ પણ એક નોકરી અજમાવવાની તક મળે. તો હું કદાચ તો પાયલોટ બનવાનું વિચારીશ.
રસપ્રદ પાયલોટ ચ કેમ?
હ પાયલોટ બનવાનું એમ જોવા જઈએ તો મારો એક સપનું પણ છે અને કારણ કહું તો એક નવી નવી જગ્યાઓ પણ જોવા મળે ને આપણે પાયલોટને ઉપરથી આપણને નજારો જોઈએ તો એક આપણને ખુબ જ નજારો જોવા મળે જે મને ખૂબ જ ગમે છે.
જો રોજ મુસાફરી કરવી પડે તો મજા આવશે ખરી?
હા જો રોજ મુસાફરી કરવી પડે તો શરૂઆતમાં તો મને ચોક્કસથી મજા જ આવશે પરંતુ થોડાક સમય પછી અથવા તો કેટલાક વર્ષો પછી એ વાત થી કે આપણને એ રોજ આપણના દિવસોથી ટેવાય જઈએ પછી કદાચ આપણને ઓછી મજા આવે.
અને પછી
પછી કદાચ આપણને થાક લાગવા આવે કારણ કે આપણે પછી એ વાતો થી કે વસ્તુઓથી આપણે ટેવાઈ ગયા હોઈએ કે ઈ વસ્તુ આપણે જૂની લાગતી હોય તો કદાચ આપણે એનાથી થાક લાગી શકે
તમને શું લાગે છે નોકરીમાં પૈસા મહત્વના કે અનુભવ.
હા મારા મત મુજબ તો બંને જ જરૂરી છે કારણ કે લોકો ઓ નોકરીમાં નોકરી કરે છે તો એ પૈસા માટે પણ કરે છે. અને એ મહત્વનું જ છે અને અનુભવ પણ મરત મહત્વ નો છે જો અનુભવ ના આધારે લોકો આગળ વધી શકે છે અને કઈક નવું જાણવા પણ મળે છે.
એક પસંદ કરવું પડે તો.
હા આપણે એક ખુબ જ વિચારવા જેવો પ્રશ્ન છે કે જો નોકરીમાં પૈસા અને અનુભવ બંને માંથી એક પસંદ કરવું પડે તો હું કદાચ અનુભવ પસંદ કરું કારણ કે આપણે કામ કરી રહ્યા છીએ કે જે આપણે નોકરી કરી રહ્યા છીએ એનામાંથી આપણને અનુભવ થવો કે અનુભવ કરવો એ ખુબ જ જરૂરી છે કારણ કે આપણે નોકરી કરીએ છીએ તો એમાંથી આપણને પગવાર તો મળવાનો જ છે પણ અનુભવ ખુબ જ જરૂરી છે.
એવું કેમ
કારણ કે જો એક મહિના માટે કોઈ પણ ન હોય તો કઈ નોકરી અજમાવાનું કારણ કે તે લાંબા સમયમાં કામ આવે છે અને અનુભવ હશે તો એ લાંબા સમય માટે કામ આવશે તો પૈસા તો નોકરીમાંથી આવશે જ
જો એક મહિના માટે કોઈ દબાણ ન હોય તો નોકરી અજમાવશો ખરા
હા આપ પણ એક પ્રશ્ન સારો છે કે એક મહિના માટે કોઈ દબાણ ના હોય તો કઈ નોકરી અજમાવો તો હું કઈ ક્રિએટિવ કરવું કે કોઈ દબાણ જ ના હોય કે ઉપરથી કોઈ બોલવા વાળું જ ના હોય તો આપ આપણું જે ઈચ્છા થાય કે આપણું જે મન કરે એવું આપણે કઈક નવું કરીએ
જેમ કે
જેમ કે આપણે જોવા જઈએ તો આપણે ફિલ્મોમાં અને એવી બધી માં વધુ ઇન્ટરેસ્ટ હોય આપણને તો ફિલ્મ બનાવવી અથવા તો એ ક્ષેત્રમાં કઈક નવું કરવું અથવા તો કંઈક નવી સોધ કરવી કે નવી ડિઝાઇન બનાવી એ મને વાતમાં હું કદાચ વિચારું
તમને લાગે છે લોકો નોકરી પસંદ કરે છે કે પરિસ્થિતિ
હ મારા મત મુજબ તો બને જ કરે છે કારણ કે લોકો નોકરી પસંદ કરે છે... અને પરિસ્થિતિ પણ પસંદ કરે છે કારણ કે પરિસ્થિતિ પણ મેનેજ કરવી પડે છે અને નોકરી પણ મેનેજ કરવી પડે છે. બંને વસ્તુઓ એવી છે જે સાથે રાખીને ચાલવું પડે છે.
જો દર મહિને નોકરી બદલી શકાય તો લોકો ખુશ થાય ખરા
હા. કદાચ અમુક લોકો આપણે જોવા જોઈએ તો ખુશ થાય પણ અને કદાચ લોકો ખુશ ના પણ થાય જો જેમને જોઈતી હોય એવી નોકરી મળી જાય ને પછી નોકરી બદલવાનો ટાઈમ આવે તો એ લોકો તો ખુશ ના જ પરંતુ જે જેમને નોકરી ના કરવી હોય એ નોકરી નોકરી કરતા હોય અને એમને બદલવાનો મોકો મળે તો એ તો ખુશ જ થવાનો છે
પણ મુશ્કેલી શું થાય
સ્કેલી આપડને જોવા જઈએ તો એક સંતુલન એટલે કે સ્થિરતા ન ન રહે.
જો તમને એક દિવસ માટે શિક્ષણ બદલ બનવું શિક્ષક બનવું પડે તો શું શીખવ સો?
હા જો એક દિવસ મા ટે શિક્ષક બનવું પડે, તો હું કદાચ છોકરાઓને એટલે કે વિદ્યા વિદ્યાર્થીઓને વિચારવાની રીત શીખવાડુ.
જો રસોઈયા બનવું પડે તો?
હા જો રસોઈયા બનવું પડે તો પણ એક એક સારી વસ્તુ છે નવી નવી વાનગીઓ બનાવા અને નવી નવી કાઈક વસ્તુ ટ્રાય કરવું, એ પણ એક સારો પ્રશ્ન છે.
જો તમને વિજ્ઞાનિક બનો તો શું શોધ કરશું?
હા આ પ્રશ્ન પણ સારો છે કે જો વૈજ્ઞાનિક બન તો શું શો ધૂ, તો હું તો કદાચ એવી ટેકનોલોજી કે એવી વસ્તુ શોધું, જે લો કોને રોજિંદા જીવનમાં અટલે કે રોજ બરોજની વસ્તુઓમાં મદદરૂપ થાય એવી વસ્તુ એટલે કે લોકોને મદદરૂપ વાડી વસ્તુ વીછું કે નવી ટેકનોલોજી એવી લા વુ કે જેમાં લોકોને ખુબ જ મદદ મલે અને લોકો માટે સરળ કામ થઈ જાય.
જો આખો દિવસ બહાર કામ કરવું પડે તો?
હા જો આખો દિવસ બાહાર કામ કરવું પડે તો, એક અનુભવ માટે હું કરી લઉં કે કઈક અનુભવ મલે, જાણવા મલે શીખવા મલે, તો તો એ રીતે કરવો હોય તો હું કરી લઉ હ.
તમને શું લાગે છે કામમાં મજા હોવી જોઈએ?
હા હા ચોક્કસ જોઇયે, કામમાં મજા નહી હોય તો એ કામ કરવાની આપણને ઇચ્છા જ નહીં થાય મજા જ નહીં આવે કામ કરવાનું.
પરંતુ જો આપણને કામ ગમતું હોય પણ એમાં સમય વધારે લે તો?
હા જો આપણને કામ ગમતું હોય ને સમય વધારે લે, તો કદાચ થોડો ટાઈમ માટે આપને સારું લાગે પણ અને પણ લાગે, પરંતુ મારા મત મુજબ તો બ ન્ને સંતુલનમાં હોવું જોઈએ.
જો કોઈ નોકરીમાં કોઈ પગાર ન મળે પણ વધુ ચી ખવા મળે તો?
હા આપણ એક સારો પ્રશ્ન છે કે કોઈ નોકરીમાં પગાર ન મળે, પરંતુ ઘણું શીખવાનું મળે, તો હું તો થોડા સમય માટે હું કરીશ. કારણ કે કઈક અનુભવ મલશે, કઈક શીખવાનો મલશે તો થોડાક તમે સમય માટે એ કરી શકાય.
તમને લાગે છે લોકો કામ માટે જીવે છે કે જીવવા માટે કામ કરે છે?
આ પણ તમારો પ્રશ્ન જોવા જોઈએ તો ખુબ જ સારો છે કે લોકો કામ માટે જીવે છે કે જીવન માટે કામ કરે છે? તો મારા મત મુજબ તો લોકો છે એ જીવન માટે કામ કરે છે.
જો એક દિવસ માટે સી ઈ ઓ બનવું પડે તો શું બદલશો?
હા જો એક દિવસ માટે સી ઈ ઓ બનવું પડે તો લોકો માટે સારી વ્યવસ્થા કરી સ.
જો તમને ટીમ સાથે કામ કરવું પડે કે એકલા?
ટીમ સાથે.
એવું કેમ?
કેમ કે ટીમ સાથે કામ કરવાથી કામ સરળ થઈ જાય છે અને નવા વિચારો પણ આપ મળે છે.
જો તમારે આખો દિવસ કઈક બનાવવાનું કામ કરવું હોય તો શું બનાવશો
હા જો આખો દિવસ કઈક બનાવવાનું કામ કરવું હોય તો હું કઈક એવી ઉપયોગી બ વસ્તુ બનાવીશ જે બધા લોકોને કામ આવે
તમને લાગે છે કે ભવિષ્યમાં નોકરી બદલાશે કેવી રીતે જો રોબોટ્સ ઘણું કામ કરે તો લોકો શું કરશે
હાજ રોબોટ ઘણું કામ કરશે તો નવી કૌશલ્ય શીખશે
જો તમારે કોઈ મિત્ર ને નોકરી પસંદ કરવાની સલાહ આપવી હોય તો શું કહશો
તો એમને જે ગમે એ અજમાવાનું કહું
તમને લાગે છે સફળતા એટલે શું?
આપણે સફળતા ને આપણે એક રીતે સંતોષ કહી શકીએ
હ તમારા સાથે વાત કરીને મને ખૂબ મજા આવી
તમારા સાથે પણ વાત કરીને ખુબ જ સારું લાગ્યો હી જી